બસ મજામાં કેમ છો તમે?
હું પણ મજામાં છું તમે કેમ છો?
બસ મજામાં. જો શું કરતા હતા? થઈ ગઈ દિવાળીની શોપિંગ?
ના-ના બાકી છે હજી તો એ શોપિંગ કરવાની.
બરાબર આવી જાવ અમારા ગામમાં અમે અહિયાં શોપિંગ કરવા જવાના જ છીએ જોડે-જોડે જાય બધા લોકો દિવાળીમાં શોપિંગ કરવા.
હા-હા ચોક્કસ આવીશ ટાઈમ મળ્યો તો.
બરાબર શું ચાલે બાકી થઈ ગયું દિવાળીનું ઘર કામને બધી-બધી વસ્તુ કરવાની હતી બધું થઈ ગયું. નાસ્તા પાણી બધું બનાવી લીધું કે હવે?
હા થઈ ગયું.
બરાબર. સાચી વાત છે દેર
હમ અને તમને તો ખબર જ હશે કે દિવાળી ભારતનો સૌથી લોકપ્રિય અને આનંદદાયક તહેવાર છે અને તેને પ્રકાશનો તહેવાર તરીકે પણ આમ ઓળખ વામાં આવે છે. દિવાળી દર વર્ષે કાર કારતક મહિનાની આ અ અમાસના દિવસે તે ઉજવવામાં આવે છે. અને આ તહેવાર અંધકાર પર પ્રકાશની અ પ્રકાશ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે.
હા-હા સાચી વાત છે. હા. બરાબર છે દિવસ દિવાળી એક એવો તહેવાર છે કે તમે અંધારામાંથી અજવાડાામાં લાવી શકો અને ખુશ-ખુશ થઈ શકો બધા લોકો સાથે હળી મળળી શકો શાંતિ થી રહી અને એકબીજાને શું કેવાય બોલી શકો તમે પ્રેમ થી હળી હળી મળી ને દિવાળી નો તહેવાર ઉજવી શકો છો.
હા એ વાત તો તમે સાચી જ કીધી. અને માન્યતા મુજબતમ ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ ના વનવાસ પછી અને રાવણ પર રાવણ પર વિજય મેળવ્યા પછી આરોધ્યા પર ફર્યા હતા ત્યારે આ તહેવાર ઉજવવામાં આવ્યા હતા. તે સમયે અને તે તેમની આવકાર માટે અયોધ્યાવાસી એ દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી આપણે દિવાળી ઉજવીએ છીએ અને એની પરંપરા શરૂ થઈ હતી.
સાચી વાત. છે રામ ભગવાન ચૌદ વર્ષ નો વનવાસ કરીને આવ્યાસ સીતા માતા ને લઈ ને આવ્યા. રાવણ ને હરાવીને આવ્યા. ત્યારે બધા બધા લોકોએ દુનિયામાં અયોધ્યાવાસી ની દુનિયાના હરેક વ્યક્તિ વ્યક્તિ બધા લોકો એ પોતાના રામ ભગવાન ની આગતા સાફતા કરવા માટે દીવાસ જ જીવ્યા દિવા કર્યા ઘર સજાવ્યા નવા કપડા લાવ્ વ્યા અને ગામમાં બધી જગ્યાએ લાાઈટિંગ કરી દીવાઓ મૂકીને એકદમ મસ્ત મજા ન ડેકોરેશન કરીને ભગવાન નું સ્વાગત કર્યું હતું. ત્યારે આ દિવાળી નો તહેવાર મનાવવામાં આવે છે. અને દિવાળી ના તહેવાર નુ ખાસ વિષેશ ઈ છે કે નાના છોકરાઓને ફટાકડા ફોડવાની મજા આવી જાય છે. એને તમે કોઈ પણ જાત ના ફટાકડા લઈ દ એટલે ખુશ-ખુશ થઈ જાય કે ના હો આજે આ ફટાકડા આવવા આજે આ ફોડવાનું અને આ ગુજરાતનું કલ્ચર તો એવું છે કે અહીંયા અગિયારસથી બધા તહેવાર મનાવા વા આવે છે અગિયારસ થી લોકો ઘરની બહાર રંગોળી કરે છે. અલગ-અલગ જાતની રંગોળી કરે છે. અને રોજે-રોજ જવ અલગ-અલગ જાત ના ફટાકડા ફોડે છે. અને દિવાળી ના દિવસે તો ખાસ વિશેષ ફટાકડા ફોડવામાં આવે છે, કે ના એ દિવસે ભગવાન રામ નું સ્વાગત કરવામાં આવે છે.
હમ્મ એ તો વાત તમે સાચી કહી અને દિવાળીની દિવાળી પહેલા લોકો દિવાળીમાં પહેલા લોકો પોતાનું ઘર દુકાન અને કા જે કારખાનાઓ છે જે લોકોના તે સાફ કરે છે અને તેને સુંદર રીતે સજાવે છે. અને ઘ ઘ ઘરોમાં લોકો રંગોળી બનાવવામાં આવે છે. અને દિવાળી અ તથા અ મા દિવાળીમાં આપણે લાાઈટ કા તો પછી આપણે અ કંડીલ જે લગાવવામાં આવે છે. અને લો અ કપડાં પહેરે છે, મીઠાઈ બનાવે છે, અને પરિવારમાં અને તથા મિત્રો સાથે ખુશીઓ વેચે છે.
હા સાચી વાત છે. જો જે લોકો અ જેમ કે બંને ભાઈ ઘરમાં રતા હોય તો એક ભાઈ બીજે રતો હોય એક ભાઈ સિટી રતો હોય ભાઈ ગામડા રતા હોય તો દિવાળી ન તહેવાર એવો છે કે રજાઓમાં એક ભાઈ બીજા ભાઈ ના ઘરે જઈ શક ક છે. અને સાથે મળીને તહેવાર ને એન્જોય કરી શકે છે. દિવાળી ના દિવસે ઘરમાં અલગ-અલગ જાતના નાસ્તાઓ બનાવવા આવે છે. અને ગુજરાતી લોકોનું તો કલ્ચર એટલું બધું સારું હોય છે કે કેટલી જાતના નાસ્તાઓ મ મીઠાઈઓ બધું ઘરે જ બનાવે છે. કઈ બાર થી લાવતા નથી.
હા એ વાત તો તમે સાચી કહી અને દિવાળી ના દિવ દિવસે માતા લક્ષ્મી અને ભ ભગવાન ગણેશની પૂજા કરવામાં પણ આવે છે. લોકો સમ સમૃદ્ધિ, સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે અને બાળકો યુવા યુવાનો ફટાકડા ફોડીને એને ઉજવે છે. જોકે આજકાલ પર્યાવરણ પર્યાવરણને ધ્યાન રાખવામાં રાખવા રાખીને જે પ્રદુષણ મુક્ત દિવાળી ઉજવવામાં પણ આપણે એ સંદેશ આપવામાં આવે છે.
હા સાચી વાત છે. કે ભાઈ ફટાકડાથી બહુ જે પોલ્યુશન થાય છે. ના થવું જોઈ એક વાત જોઈ તો એ હાનિકારક જ છે પણ ક્યાં ફટાકડા કેટલા દિવસ ફોડવાના ત્રણ થી ચાર દિવસ જ ફોડવાના હોય છે, બહુ બધા ફોડી તો આપણને એમ થાય કે ના નુકસાન થાય છે પણ આ છોકરાઓડે જે મોટા મોટા ફટાકડા ફોડે છે ને એમાંથી બહુ ઓલો ધુવાણોની બધું નીકળે એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હો છે બાકી જે નાના છોકરાઓને જેમ કે ફૂલજર છે, કોઠી છે, કે બીજા બહ દેરાની જેઠાણી ફટાકડા ના તો કેટલાય નામ અત્યારે નીકળે છે વાતના તો એ બધા ફટાકડા ફોડવાથી એટલું બધું ના થાય થોડોક એમ ધુમાડો એ કેમિકલો થોડોક શ્વાસ માટે લેવો જોઈએ કેમ ખબર પડે કે આની સ્મેલ કેવી છે. શું છે? શું નહીં? એમ એટલે એક વાથે જોઈ તો એનો ફાયદો છે એક વાથે જોઈને તો એનો ગેરફાયદોય છે.
હા એ વા તો તમે સાચી કહી અને દિવાળીમાં મા દિવાળી માત્ર એક તહેવાર જ નથી પરંતુ પ્રેમ, એકતા અને ખુશનો ખુશીઓનો આમ ઉત્સવ છે. આ તહેવારમાં પરિવારના સભ્યો નજીક આ આ અ આ તહેવારમાં પરિ વારો નો સભ્યો જે છે તે નજીક લાવે છે અને સમાજનો ભાઈચારા વધે છે. અને વેપારીઓ માટે પણ દિવાળીનું વિશેષ મહત્વનું છે કારણ કે તેઓ નવા હિસાબની અ અ અ એટલે નવો હિસાબે એ લોકો સ્ટાર્ટ કરે છે.
હા હા સાચી વાત છે, ધનતેરસ ની પૂજા કરવામાં આવે છે, ધનતેરસ ના દિવસે માતા લક્ષ્મી ની પૂજા કરવામાં આવે ગણેશજી ની પૂજા કરવામાં આવે, ધનની દેવી લક્ષ્મીને આમાં કહેવામાં આવે છે કે એ ભગવાન અમારા ઘરમાં વાસ કરજો સુખ શાંતિ સમૃદ્ધિ બધું આપજો સદાય તમારો હાથ અમારા ઉપર રાખજો એવી કરીને લક્ષ્મી માતાની પૂજા કરીને આવે છે કે એ દિવસે કોઈ માણસ ચાંદીની વસ્તુ ખરીદે છે, સોના ની વસ્તુ ખરીદે છે, એની પૂજા કરવાની આવે છે, અને એ પૂજા કરીને પછી જ એને પહેરવામાં આવે છે તો એ બહુ સારું છે એના માટે. ધનતેરસની પૂજા અને બીજું કાળી. ચૌદશ આવે છે એ કાળી ચૌદશ ના દિવસે ઘર માંથી લોકોને અ કેવાય ને કે બહ ઓલું થતું હોય કજીયા, કંકાસ, રેતું હોય ને બધું થતું હોય એ દિવસે પકડ કાઢવામાં આવે છે એ દિવસે ભજીયા. બનાવવામાં આવે છે. ભજીયા ને લઈને ચાર રસ્તા ઉપર નાખવામાં આવે છે અને એ નાખવાથી ઘરમાં કજીઓ, કંકશ ને બધું શાંતિ ને બધું કાળી ચૌદશ ના દિવસે બહાર જતું રહે છે તો કાળી ચૌદશ નું ભી એક મહત્વ છે.
હા આ વા તો તમે સાચી કહી અને દ દિવાળી નો તહેવાર સમાજ આપણા આપણે સમાજમાં પ્રેમ એકતા અને ભાઈચારાની ભાવના વધારે છે અને લોકો પોતાના મિત્ર સગા સંબંધીઓ અને પાડોશઓને. અ મળ મળવા જાય છે એમને શુભેચ્છા આપે છે આ તહેવારમાં લોકો જૂના મતભેદો ભૂલીને નવા સંબંધ મેનાવવાની પ્રેણા પ્રેરણા આપે છે આપણને.
હા સાચી અને અત આજકાલ તો એવું થઈ ગયું છે, કે તમે એક જગ્યાએ કોઈ હોલ બુક કરી દે તો બધા લોકોને ત્યાં જેમ કે કોઈ સમાજ દ્વારા અ ગોઠવવામાં આવે છે કે ભાઈ આપણેે દસ વાગે સ્નેહ મિલન રાખશ તો દસ વાગે લોકો તૈયાર થઈ ને બધા ત્યાં એ હોલ માં થાય છે હળી મળળીને ર છે નાસ્તો કરે છે જમવાની વ્યવસ્થા પણ ત્યાં કરેલી હોય છે, તો આ અત્યારે સુવિધા બહુ સરસ બહાર પાડી છે કે ના, એક બીજાને ઘર કોઈ આ જગ્યા રેતું હોય કોઈ પેલી જગ્યાએ રહેતું હોય કોઈ ક્યાંય ગામ ની બહાર રેતું હોય, તો બાઈકમાં આવવા જવાની તકલીફ થતી હોય. કે ભાઈ ઘરના ઘણા બધા મેમ્બર હોય, તો એક બાઈકમાં આવી ન શકશે તો આ એક જગ્યા ઓલ બુક કરીને તમે બધા લોકો, ભેગા થઈને જઈ શકો તો બધાને મળી શકો છો તો આ એક સુવિધા સારી છે કે બધા લોકો સાથે તમે આ દિવાળી સેલિબ્રેશન કરી શકો છો.
હમ, એ વા તો તમે સાચી કહી, અને દિવાળી આપણને આપણા જીવનમાં સકારાત્મકતા આશા અને નવી શરૂઆત ન સંદેશ આપે છે, તે લોકોના જીવનમાં આનંદ ઉત્સાહ અને પ્રકાશ ભરી દે છે, તેથી દિવાળી કડીની ભારતમાં સૌથી મહત્વપૂર્ણ અને પ્રિય તહેવાર માને છે.
હા સાચી વાત છે અને દિવાળી ના દિવસે, આપડા લોકોને ભી એમ થાય છે ના ના ચલો આપડે બી ખરીદી કરવા જાય. નવા નવા કપડા લઈ આવી- આપણા માટે લઈ આવી ઘરના છોકરાઓ માટે, આપણા ઘરમાં મોટા બુજુર્ગો એના માટે બધા માટે લઈને લોકોને ભી રાહત થાય. કે ના નાાલ દિવાળી નો તહેવાર આવે છે, આ વખતે સારી એવી શોપિંગ કરવી છે આપણેે.
હા, અંતમાં તો આપણેે એજ કહી શકાય કે દિવાળી માત્ર એક તહેવાર નથી પરંતુ ખુશી આશા અને સમૃદ્ધિ અને, સકારાત્મક નો એ જ મહોત્સવ છે. તે આપણા જીવનને પ્રકાશિત કરે.
કરી શકે. છે સાચી વાત છે ને દિવાળી ના દિવસે અહ બધા કે છે ને કે એના અહ અંધારામાંથી અજવાડાામાં જવા દિવસ છે તો જુના બધા જે લોકો અબોલા થઈ ગયા હોય કે કોઈ જોડે સંબંધ ના હોય પણ દિવાળી ના દિવસે બીજા એક બીજા સાથે ત્યાં મલે છે કરે છે, ગળે લગાવે છે એકબીજાને. તો બધું નવું જૂનું ભૂલીને નવી શરૂઆત કરવાનો એક મોકો છે. તેના તમે તમારી જિંદગીમાં આગળ વધો જે થવાનું હત તો થઈ ગયું હવે જે થાવાનું છે એ આપણે જાણી જોય વિચારી ને આગળ વધવાનું છે. તે દિવાળી ના દિવસ સે લોકો મલીને બધું જૂનું નવી શરૂઆત કરે છે.
આ વાત તો તમે સાચી કહી. તેથી દિવાળી દરેક ભારતીય ના હૃદયમાં નું વિશેષ વિશેષ સ્થાન છે. અને દર વર્ષે સૌથી આ-આતુર રાખીએ આપણે એ દિવાળી ની રાહ જોઈએ છેને, એને મનાવાનો
હા, સાચી વાત છે. ને દિવાળી આવવાની હોય તો આપડે પેલેથી જ જોઈ લે કે કે ક્યારે આવે છે તહેવાર, ક્યારે નહીં. તે એને પૂરું કરવાનું છે કે, નહી એને ઘરની સફાઈ માટે એને બધું ધ્યાન રાખવું પડે આપડે એના માટે તો. એટલે દયા પેહલા મહિના પેલા તૈયારી કરી રાખ ફરની હોય છે કે, આ દિવસે દિવાળી છે, આ દિવસે બેસતુ વરસ છે. આ દિવસ કાળી ચૌદશ છે, આ દિવસે ધનતેરસ છે એ બધાનું આપડે પ્લાન કરીને આગળ વધવું પડે છે કે ઈ પ્રમાણે થઈ શકે આપણું.
અ
એટલે શું બાકી કિયો બીજું. હા, સારું ચલો પછી મળી મળ્યે, ભલે.
હા